કેમ છો ભાઈ ઘરે બધા કેવા છે?
ઘરે બધા સારા જ છે એમ તો તમારી ઘરે કેમ છ બધા.
હા એકદમ સારા છે કેમ છો હાલમાં શું કર રહ્યા છેો દિવાળી આવી રહી છે તો તેની તૈયારી કરી રહ્યા છો ને.
હા ભાઈ હમણાં જ અમે ઘર સાફ કર્યું કારણ કે દિવાળી આવે એટલે આપણા ગામડાઓ માટે અમને ખબર જ છે કે બધા ઘર સાફ કરવા લાગી જાય છે અને ઘર મા થી કેટલો કચરો નીકળે છે બધાને ખબર જ છે અમારી ઘર માટેથી તો એટલો બધો કચરો નીકળ્યો છે ને આ વખતે તો કારણ કે અમે દિવાળી પહે જ ઘરને સાફ રખીએ છેીએ અને દિવાળી પસે ઘરને સાફ કરીએ છીએ જેથી કરીને આ વખતે તો એટલો ઘણો કચરો નીકળ્યો કે ભંગારવાડાને જયારે આપ્યા તો પૈસા પણ ખુબ જ સારા એવા મળ્યા અને ખૂબ વધારે ઘર પણ એકદમ સાફ સુથરું થઈ ગયું હ છે અને બધા જ ઘરના કામોમાં લાગી ગયા તો બધા ખૂબ જ થાકી ગયેલા શે હ તો તમારી ઘરે કેમ છે દિવાળીમાં બધી સાફ સફાઈ કરી કે ના કરી
દિ તો સાફ સફાઈ ચાલુ જ છે અને બધા સાફ સફાઈ કરે જ છે અને સાફ સફાઈ કરવી પણ જોઈએ કારણ કે એના બધાનું કારણ જ એટલું મોટું છે કે દિવાળી ઉજવવામાં લોકોને જરા પણ આમ નાના પ્રકાર લોકો ધામધામ છે કારણ કે દિવાળીનું એમ જે કારણ છે. તે તમને જણાવું છુ જે આપણા શ્રી રામ ભગવાન જે હિન્દુ ના ધર્મ ના આપણે ખુબ જ માન્ય છીએ તેમને તેમનો જે વનવાસ કર્યો હતો ચૌદ વર્ષનો અને એક વર્ષ ન જે અગતિ પઠાવી એ લોકો જયારે પાછા આપડા દેશમાં પરત ફર્યા હતા ત્યારે એ લોકોનું સ્વાગત કરવા માટે બધા દેવતાઓ એ ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ધામધૂમથી એકબીજાને આપું એટલે ધધૂથી ઉજ આવે છે અને ઉજવો જોઈએ. ત્યા એના બે ત્રણ દિવસ પહેલા સફાઈ કરવામાં આવી છે અને આખું ઘર સાફ કરી દેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે દિવાળી નો દિવસ આપણા ઘરે પણ રામ ભગવાન પ્રવેશ કરે છે એટલે ખાસ ધામધૂમ થી ફટાકડા ફો ડીએ છીએ એકબીજાને એકબીજા પર લ છે અને દાઝી પણ જવાય છે પરંતુ ઉત્સાહ જ એટલો હોય છે કે જે દાઝી જવાય છે તેનો પણ કોઈ ફરક પડતો નથી અને ખુબ જ મજા માનવે છે તમારા બાજુ દિવાળી ન વહીવટ ઉજવવામાં આવે છે પરંતુ દિવાળી ના એક જ દિવસ પછી જે આપડ હિન્દુ ન નવું વર્ષ આવે છે એ પણ ઉજ તેમાં તમે શું કરો છો નવા કપડાં એને પહેરો છો અને કેવી રીતે ઉજો છો એ તહેવાર.
હા ભાઈ તે તહેવારમાં અમે ખુબ જ એવા નવા કપડાં પહેરીએ છીએ અને બધાને સાલ મુબારક કરવા ઘરે ઘરે જઈએ છીએ. કારણ કે હિન્ંદુઓ ન નવું નવું તહેવાર આ નવું વર્ષ કહેવામાં આવે છે જેથી કરીને બધા જ હિન્ંદુઓ છે ને ત્યારે કપડાઓ પહેરે છે અને બધાને બધાઈ આપવા જાય છે અને શુભેચ્છાઓ આપે છે બધાને અને જયારે આપડા નાના હતા જયારે મેં નાનો હતો હતો ત્યારે હું બધા વડીલોને પગે પણ પડતો હતો હતો અને બધા વડીલો મને પૈસા પણ આપતા હતા પરંતુ તો હું મોટો થઈ ગયો છું જેથી કરીને હવે પૈસા આપતા નથી પરંતુ જયારે હું નાનો હતો તો ત્યારે ખુબ જ એવા પૈસા પણ મળતા હતા અને ખુબ જ મજા આવતી હતી નવ વર્ષ પર અને નવ વર્ષ પર હમણાં પણ અમે બધાને શુભેચ્છા પાઠવા જઈએ છીએ નવ વર્ષની ખૂબ જ એવી શુભેચ્છા બધાને પાઠવીએ છીએ પરંતુ હાલના સમયમાં શું કે દિવાળી પાસે તમે કીધું તેવ ફટાકડા ફોડવાની ખૂબ જ મજા આવે તો હમણાં અમે ફટાકડા જ ફોડી રહ્યા હતા પરંતુ મને પણ એવું લાગે છે કે ફટાકડા ખૂબ જ સા યોગ્ય રીતના ફોડવું જોઈએ કારણ કે હમણાં બધા શું છે કે ફટાકડામાં જયારે ફોડે છે તો ત્યારે કઈ ઉપર ટપેલા અને એવું બધું મૂકી દેતા હોય છે અને તે ટપેલા જયારે ફટકડા ફાટે છે ત્યારે ટપેલા ઉપર ઉસળ જાય છે તો જે ગમે તેને લાગી પડે છે તેવી રીતના બધા અનેકક રીતના ફટાકડાઓ ફડે છે તો તે બધું વસ્તુ ધ્યાન રાખવું જોઈએ અને આ બધા તહેવારોમાં ખુબ જ મજા માવી જોઈએ અને કારણ કે આ તહેવારો મજા માડવા માટે અને એકતા રાખવા માટે બનાવવામાં આવે છે કારણ કે જો આપણે તહેવારો ન ઉજવીશું ને તો એકતા ન રહેશે આ તહેવારો બધા એક સાથે મળીને અને બધા એકબીજાને સંઘ મળીને રહે એ માટે બનાવવામાં આવ્યા છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને દિવાળી નો તહેવાર તો આપડણે ધામધૂમથી ઉજવીએ જીએ પરંતુ જયારે દિવાળી નો તહેવાર ખતમ થઇ જાય છે એટલે કે ફટી જાય છે પછી એમાં એક બે મહિના બાદ જ જે તહેવાર આવે છે જેમ કે આપડે શું છે ઉત્તરાય નો તહેવાર આવે છે તે પણ અમારી ત્યાં ખુબ જ ધામધૂમથી ઉજવવામા અને મને એવું પણ જાણવા મળ્યું હતું કે ગામડાઓમાં પણ ઉતરાય ખુબ જ ધામધૂમ બનાવે છે અમારે ત્યાંખ છે અમે તો એટલે કે ધાબુ હોય છે અમે શહેરોમાં રી એટલે એટલા પતંગો ચગવામાં આવે છે ને પવન પણ ખુબ જ આવે એટલે ધીરે એક જ આંચકો બે આંચકામાં જ પતંગ ચગી જાય છેને ખુબ જ કરીએ છીએ તમારા બાજુ શું છે તમે જે રીતે પતંગ ચગાવો છો ગામડામાં કેવી રીતના પતંગ ચગાવો છો તમે શું એકબીજાના ઢાબા પર ચગાવો છો કે પછી વાડીમાં વાડીમાં જઈને પતંગ ચગાવોને ત્યારે તહેવારોમાં ખાસ કરીને શું મીઠાઈઓ ખાવો છો.
હા ભાઈ અમણા જે ઉત્તરાયણ ગઈ હતી તો ત્યારે અમે બધાએ એક સાથે મળીને અમારા ગ્રાઉન્ડ પર પતંગ ચગાવ્યા હતા અને ત્યારે અમે ડીજે નું પણ આયોજન કર્યું હતું અને ડીજે મૂકીને અમે જયારે પતંગ ચગાવ્યું તો ખુબ જ મજા આવી હતી નાના નાના છોકરાઓ. બધા આવી ગયા હતા પતંગ ચગાવવા માટે અને નાના થી મળીને મોટા લોકો બધા એકકો સાથે પતંગ ચગાવ આવ્યા હતા અને ત્યારે અમે એક કોમ્પિટશન પણ રાખેલું હતું અને ટ્રોફીનું પણ આયોજન કરવામાં આવેલું હતું જે પણ વધારે પતંગ આપશે તો તેને ટ્રોફી મળશે. અને એવા પૈસા પણ મળશે એવું પણ રાખેલું હતું અને ત્યારે અમે બધા છે ને ટલના લાડુ લઈને ત્યાં પહોંચી ગયેલા હતા તે કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે અને ખુબ જ એવી મજા પણ માેલી હતી અને ત્યાં સાસ નું અને એ બધી ઠંડી ઠંડી આઈટમોનું આ આયોજન કરવામાં આવેલું હતું ત્યારે ખુબ જ મજા આવી હતી બધા સાથે યોગ્ય યોગ્ય રીતે વાતચીત કરીને અને તહેવારો ઉજાવીને અને એકબીજાના પતંગ કાપવામાં ખુબ જ એવી મજા આવી હતી અને મે તો ખુબ જ વધારે એવા પતંગ કારણ કે મારી ડોરી મે ખૂબ જ પાકી એવી મંજાવી હતી જેથી કરીને મેં બધાના પતંગ ખુબ જ વધારે કાપ્યા પરંતુ માથી કાપી વધારે મારા ફ્રેન્ડ પતંગ કાપ્યા હતા જેને ટ્રોફી મળી હતી અને તેને ખૂબ જ વધારે એવા પૈસા પણ મળ્યા હતા. ઠી કરીને તે જીતી ગયો હતો અને તેને ટ્રોફી મળી હતી અને તે પતંગ ખૂબ જ સારી રીતે કાપે છે.
અને મને આજે પણ યાદ છે કે આ ઉત્તરાયણનો તહેવાર જે હિન્દુઓ ધર્મમાં ખૂબ જ સારો માનવામાં આવે છે કારણ કે આને ખેડૂતો માટે પણ ખૂબ જ સારો માનવામાં આવે છે કારણ કે આ તહેવારનો મેન મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ તહેવારના દિવસથી જે સૂર્ય હોય છે. મકર ઋતુમાં પ્રવેશ કરી જાય છે એટલે કે જે દિવસો હોય છે તે લાંબા થટા જાય છે ત્યારબાદ અને જે રાત હોય છે તે ટૂંકી થટી જાય છે એટલે શું છે કે વનસ્પતિને પૂરતો પ્રકાશ કરવાનો ટાઈમ મળી રહે છે એના કારણે આપણે જે આપણું જે વાતાવરણ રહે છે. એ પણ ખૂબ જ સ્વચ્છ રહે છે અને ખૂબ જ સારી રીતે વનસ્પતિ અને ખેડૂતો પણ પોતાનું જીવન વિતાાવી શકે છે એટલે મને ખૂબ જ ગમ્યું અને એના પછી કયો તહેવાર આવે છે કે આપણે જે હોળી ઉજવીએ છીએ એહેલો તહેવાર આવે છે હોળીની માન્યતા મુજબ એવી છે કે જે આપણા જે વિષ્ણુ ભગવાન હતા. એક ભત હતો જે નાનો બાળક હતો જેનું નામ પ્રહલાદ હતું તે જારે ભકત હતો પરંતુ એમનો પિતા પ્રહલાદ ન પિતા હતા તે રાક્ષસ હતો તો એમને ચે કરવા માટે એમ શ કર્યું હતું કે પે જે પ્રહલાદ છે તેમને હોળીિકા માટના ઘોડામાં બેસાડીને અગ્નિ આપવામાં આવી હતી ત્યારે એ મૃત્યુ પામ્યો હતો એટલે કે હોળીિકામાં મૃત્યુ પામ્યો હતી પરંતુ એ પ્રહલાદ જૂતોો રહી ગયો હતો એ એક ઘટના પ્રમાણે આપણે હોળીનો તહેવાર આપણે ત્યાં ઉજવામાં આવે્યો છે તો અમારે ત્યાં હોળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે.
હા ભાઈ પરંતુ આ હોળી જય્યારે અમે રાતના ઉજવીએ છીએ પછી જયારે બીજા દિવસે ધૂળેથી ઉજવીએ છીએ ત્યારે ખુબ જ એવી મજા આવે છે અમા. ગામના બધા જ લોકો સાથે અમે ધૂળેતી ઉજવીએ છીએ બધા સાથે મળીને અને ખુબ જ એવી અમે ધૂળેતીમાં મજા માીએ છએ. કારણ કે ગામના બધા જ લોકો સાથે મળીને ધૂળેતી ઉજવે છે જેથી ખુબ જ એવી મજા આવે છે અને ધૂળેતી એ મારો ફેવરેટ તહેવાર છે કારણ કે ધૂળેતીમાં એકબીજાને રંગ લગાવવાની ખુબ જ મજા આવે છે હું મારા બધા જ ફ્રેન્ડ લોકોને રંગ લગાવવા માટે મના ઘરે પહોંચી જઉશું અને બધાને રંગ લગાવશું અને રંગ લગાવીને એ ખુબ જ એવી મજા આવે છે ગામના પણ બધા જ લોકોને ઘરે ઘરે જઈને અમે રંગ લગાવીએ છેએ પાણીથી બોરીએ છીએ એકબીજા પર પાણી નાખીએ છીએ ખુબ જ વધારે મજા આવે છે જેથી કરીને આપણે બધા તહેવારો ઉજવવા જ જોઈએ કારણ કે તહેવારો ઉજવવાથી છે ને એકઠા વધે છે જેથી આ હોળી છે ધૂળેદી છે આ બધા તહેવારો ઉજવવાથી ખુબ જ એવી મજા પણ આવે છે અને હોળી તો આપડ ઉજવ જોઈએ કારણ કે હોળી એ આપડા પૂર્વજો તરફથી ખૂબ જ લાંબા સમયથી ઉજવવામાં આવે છે અને રાતના સમયે હોળી ઉજવવામાં આવે છે ત્યારે તેમના ચાર ફેરા કે સાત ફેરા એવા લેવામાં આવે છે અને ચોખા પણ અંદર લખવામાં આવે છે અને ખૂબ જ એવી મજા આવે છે.
આપડે જયારે તહેવારોની વાત કરીયએ ત્યારે આપણે નવરાત્રી ના તહેવારને કેમ બોલીએવાય કારણકે નવરાત્રી ના તહેવાર ગુજરાતીઓ માટે તો ખુબ જ આનંદ નો તહેવાર છે કારણકે નવરાત નવરાત્રી લોકો જે ગુજરાતી લોકો છે ખાસ કરીને બહેનોને તો ખૂબ જ મજા આવી જાય છે એ લોકો નવે નવ રાતે ખૂબ જ જો મજા આવે છે એ લોકો જે જોબ હોય છે ત્યાં પણ રજા લઈ લે છે બે ત્રણ દિવસની અને એ ગરબા રમી છે અને ગરબા રમવો પણ જોઈએ અને એ બધા જ બહેનોનો પ્રિય તહેવાર એ જ હોય છે તમારી બાજુ કેવું હોય છે તમે ડીજે ર ગરબાવા જાવ છો કે પછી તમારે ત્યાં જૂની પરંપરા મુજબ ઢોલ નગારા ઉપર જ ગરબા રમવામાં આવે છે.
અમારે માં પણ ઢોલ ઉપરને એવું જ ગરબા રમવામાં આવતું હતું પરંતુ હાલના સમયમાં એવું નથી હાલના સમયમાં અણા તો જ્યાં ઓર્કેસ્ટાર આવે છે અને જ્યાં ખુબ જ વધારે એવ પ્લિક થતું હોય છે ત્યાં બધા લોકો નીકળી જતા હોય છે અને જેથી કરીને બધા ત્યાં જ નવરાત્રીનો પ્રગ્રામ સેટ કર્યો હોય છે અને બધા લોકો ત્યાં ગરબા રમવા રાસ રમવા જતા હોય છે દાંડિયા પણ રમે છે અને ત્યાં ફ્રી ડાન્સ ન એવું પણ આયોજન કરવામાં આવ્યું હોય જેથી કરીને બધા લોકોને ત્યાં ખુબ જ એવા મજા મળે છે હું પણ ત્યાં જાઉં છું અને કેટલીક જગ્યાએ તો પાસ નુંને એવું પણ આયોજન કરવામાં આવ્યું હોય છે એક એક પાસના હજાર હજાર રૂપિયાને એવા પણ હોય છે પરંતુ અમારી અં તો ફ્રીમાં જ રાખવામાં આવે છે જેથી કરીને ખુબ જ એવી મજા આવે છે અને બધા લોકો સાથે મળીને બધા હોય છે અને ખુબ જ એવી મજા આવે છે આટના બધા મિત્રો સાથે
હા તો મારી વાત સાચી છે અને આપડે જયારે મળશું ત્યારે આપડણે વધારે ડીપમાં જઈને તહેવારો વિશે વાત કરીશું હાલમાં હું કામમાં છું એટલે તમારી સાથે લાંબી વાત કરી શક્યો નહીં ચાલો એ બદલ આભાર તમારો.
હા ભાઈ ચાલો મળીશું આપડ સાથે.